આવે છે
હા હા આવે છે બોલો બોલો
બાકી તમે શું કરવા
કઈ નહી બેઠા છી હાલ તો
તમને તો સંગીત નું શોખ છે ગીતો ગાવાનો તમે તો કેતાય નહી ને
હા એ તો મારી હોબી છે એક પ્રકારની
તોય તમે કીધું નહી કે મારી હોબી છે આવું કોક ના મારફતે ખબર પડે આવું કરવાનું
હા એ તો હવે હું થોડું કેવું કે ઇન્ટ્રોવટ પર્સન છું એટલે મેં બહુ ખાસ કશું બધા સાથે શેર નહી કર કરતી
એટલે બધા જોડે ના કરો એટલે અમારા જોડે બી નઈ કરવાની એવી વાત થઈ તમારી તો
હા તમારી શું હોબી છે.
એટલે હું તો જોવા ને અમુક ટાઈમ વિડીયો એડિટિંગ કરું કે કરતો તો અમુક વાર નોર્મલ નોર્મલી અમુક જે નાન નાનપણમાં એટલે કે સ્કૂલમાં હતો ત્યારે આમ ડ્રોઈંગ નો શોખ હતો બાકી તો અત્યારે તો જુવો હવે તો શોખ તો ખરો પણ હવે ટાઈમ નહી ટાઈમ નહી એમ કરી કરતા બી નહી ભલે ને ટાઈમ હોય તો અને મોબાઈલ મચડીએ કે ગમે તે કઈક કામ કરીએ એવું પણ હવે શોખ તો ખરો પણ ના કરીએ એવું થાય છેલ
હા એ તો તમે વાત સાચી કીધી અને અમે દરેક વ્યક્તિ પાસે દિવસના ચોવી કલા ચોવીસ કલાક હોતા હોય છે ફરક કેટલો જ છે કે કોઈ વ્યક્તિ આ સમય નો ઉપયોગ પોતાનો જે ટાઈમપાસ માં કરતો હોય છે અને જયારે કોઈ બીજી વ્યક્તિ હોય એ પોતાનો સમય પોતાનો જે શોખ છે પોતાનો જે કૌશલ્ય વિકાસ માટે છે એમાં કરતું હોય છે
હા એટલે જો આપડે કહીએ કે આપણેે જે હોબી કે કઈ પેશન હોય તો એને ફોલો કરીએ તો ધારો કે જુઓ ને તમે વાંચો કે ગમે તે કઈ કામ કરો તો તમે એનાથી એક્જોસ્ટ થઇ જાઓ કે ભાઈ આખો દિવસ શું આ કામ કર્યો છો તો એનાથી તમે તમારું મનતું કામ કરો ભલેને તમે ત્રણ ચાર કલાક કામ કરો પછી તમાર જે મનગમતું તો તમને એનાથી આમ અંદર થી ખુશ થાવ કે ભાઈ મેં મારું મનગમતું કામ કર્યું એટલે તમારા મનની શાંતિ બી થાય અને સ્ટ્રેસ બી ઓછો થાય એનાથી
હા એ તો વાત તમે સાચી કીધી અને દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ શોખ હોય છે કોઈને વાંચવાનું ગમતું હોય તો કોઈને અ સંગીત ગમતું હોય તો કોઈને ચિત્ર દોરવું ગમતું હોય અને કોઈને રસોઈ બનાવી તો કોઈને રમત ગમતમાં અને કોઈને પ્રવાસ મા એટલે ઘણી બધી ઘણા બધા શોખ છે, કે તમે તમારા રુચિ પ્રમાણે એને પસંદ કરી શકો
હા એ તો પોતાની જે મનની જે ઈચ્છા હોય એ રીતે માણસ કરે કે મારે આ ગમે છે, તુ હુ આવું કરી આ ગમે છે તો આવું કરીશ પણ અમુક વખત કેવું થાય કે રિસ્પોન્સિબિલિટી કા તો ટાઈમ ના લીધે તમે એ વસ્તુ પૂરી વી નઈ કરી શકતા કે ભાઈ મારે આવું કરવું છે. પણ મારે અત્યારે આની જરૂર છે, તો એના લીધે અમુક માણસો અમુક પોતાની ગમતી વસ્તુ બી છોડી દેતા હોય છે. તો એ અમુક વખત ટાઈમ એવો આવે અઘરો તો છોડવી, બી પડે એવું થાય.
હા અને હોબી એટલી માત્ર મનોરંજન માટે તો હોતી નહી, પણ આપણા વ્યક્તિત્વ નો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા લોકોને આમ હોબ રમવાની હોબી હોય. ત્યાં તો વાંચવાની હોય તો ઈ લોકો એ ફિલ્ડમાં પોતાના શોખ પ્રમાણે આગળ વધતા હોય છે અને એમાં એ લોકો સફળતા પણ મેળવતા હોય છે.
હા એટલે અમુક જે હોય, તો પોતાની કલાકૃતિ કે ગમે તે કઈ પોતાની આર્ટથી પોતાના નવી વસ્તુઓ બતાવીને લોકોને આશ્ચર્યચકિત બી કરી દે છે. કે ભાઈ માણસ આવું બી બનાવી શકે કે ભાઈ કરી શકે છે. કા તો ઉપરી થઈ શકે છે, બીજા ના કરતા બી હા
હા, એ તો સાચી વાત કીધી અને શોખ એટલી કમે પ્રવૃતિ કે આપણે આનંદ માટે કરતા હોઈએ કે જેનાથી આપણના મનને શાં તી મળતી હોય. ખુશી મળતી હોય દરેકને આમ પોતાની ચોઈસ હોય અને પોતાની અલગ અલગ કોઈને પુસ્તકો વાંચવું ગમતું હોય કોઈને ગીત ગાવા ગમતા હોય, કોઈને ચિત્રકામ ગમતું હોય. એ ઘણા બધા ઓપ્શન્સ છે, કે તમે એમાં જઈને પોતાનો રસ ધરાવી શકો ને પોતાના જીવનમાં સફળ બની શકો
હા એ વાત તો બરોબર કીધી પણ અમુક વખત કેવું થાય. કે અમુક લોકો કેતા હોય કે મને તો આ કામ તમે આટલા કલાક શુ રોજ આપો ને તો બી હુ કરુ કેમકે મારું આ પેશન છે મને આ હોબી છે મને આ ગમે છે, પણ એમ અમુક વખત કેવો થાય, કે તમે એકની એક વસ્તુ રોજ કરો ને કામ માટે કે ગમે તૈયાર તો પછી એ તમે પોતાના પેશનને ફોલો નહી કરતા એ તમે તમારી ઈન્કમ ઉભી કરવા માટે કરો છો. એટલે અમુક વખત કેવું થાય કે તમે એકનું એક કામ કરો ને કે ધારો કે અમુક કામ છે, કે જોવાના ક્રિકેટ છે. તો પછી તમને અમુક વખત અમુક મેન્ટાલિટી હોય એવી કે રોજ રોજ શું ક્રિકેટ રમવાનુ પણ તમારે એનાથી ઇન્કમ બી ઉભી થાય છે. તો હું એના પછી તમે એમ ના કહી શકો કે તમારું કામ એટલે હોબી કેવુ કે તમે જે કામ કરો જેનાથી તમને શાંતિ મળે ખુશી મળે પણ તમે રોજ રોજ કર્યુ તો એનાથી તમને ખુશી ના મળી તો પછી એવું બી ના કહી શકાય કે ભાઈ અમારી હોબી છે, હવે હવે એ કામમાં ફેરવાઈ ગાય, એવી વાત થાય.
હા એ તો ઘણી વાત સાચી કીધી અને ઘણી વખત તો કેવું થાય કે નાનો શોખ હોય એ જીવનની મોટી સફળતા બની જતો હોય છે જેમકે વાંચવાનો શોખ છે તો આપડે સારા સ્પીકર બની શકીએ અથવા સારા લેખ ખક બની શકે પછી ફોટોગ્રાફી નો શોખ હોય તો આપણે પ્રોફેશનલ ફોટોગ્રાફર બની શકીએ રસોઈ નો શોખ હોય તો આપણેે એક સફળ શેફ બની શકીએ પછી કોમ્પ્યુટર નો શોખ હોય તો સોફ્ટવેર એન્જિનિયર બની શકીએ વિડીયો બનાવવાનો શોખ હોય તો સફળ કોન્ટેન્ટ ક્રિએટર બની શકિએ જે ઘણી બધી અ રીતે આપણને શોખ હોય તો એમાં આપણે સફળતા મેળવી શકીએ પણ શોખને પણ આમ સતત મહેનત અને કૌશલ્યની તો જરૂર હોતી જ હોય છે બદલામાં એટલે જો તમે સતત મહેનત કરો તમારા શોખ ઉપર તો ભવિષ્યમાં આગળ જતા ઘની સારી સફળતા મેળવી શકો છો
હા એ બી છે પણ ગમતા કામને જો સફળતા મળે તો અંદર થી બી આમ ઉત્સાહ આવે અને તમને ગમે બી ખરુ અને તમે એ કામ નામ ડિસિપ્લન અને રસ થી કરો એટલે તમને એમાં સફ ળતા બી મળે જ અને તમે એને એમાં ગ્રો બી કરો સારો એવો
હા એ તો ઘણી સાચી વાત કીધી અને વિદ્યાર્થીઓના જીવનમાં પણ આપણે આમ હોબનું ઘણું મહત્વ જોવા મળતું હોય છે કે તમને કોઈ પરીક્ષા નું ટેન્શન હોય કે કાઈ એવું હોય પણ તમને એક હોબી છે ધારો કે ક્રિકેટ રમવાનો શોખ છે તો તમે ક્રિકેટ રમો તો તમારો જે સ્ટ્રેસ છે એ ઘણો જ ઘટી જતો હોય છે અને તમારો આત્મવિશ્વાસ પણ વધતો હોય છે નવી નવી બાબતો પણ તમને શીખ મળતી હોય છે
હા એટલે તમારું મન આમ સ્ફૂર્તિ વાળું રહેે કે તમે કઈક કરો છો અલગ અલગ પ્રવૃતિઓ એટલે તમારું આમ માઇન્ડ ફ્રેશ રહે એટલે તમને સારું એવું લાગે એટલે તમે જે ધારો એ કરો પછી એમ અને તમને બીજી આખો દિવસ ભણભણ કરવા પછી તમને ગમતું કામ કરો એટલે તમારું માઈન્ડ ફ્રેશ થાય અને પછી પાછું ભણવા બેસે તો ભલેને તમે વધારે વાંચ્યુ હોય કે સ્કૂલમાં ભલે ગમે તેવો દિવસ ગયો પણ તમે કઈક ગમતું કામ કર્યું અને પછી ફરી વાંચવા કેે ગમે તે તમે કામ કરવા બેઠા પોતાનું તેમાં બી રુચિ તમને લાગે અને તમે વાંચવાનું તમને યાદ રહે એવી વાત છે
હા એ તો સાચી વાત કીધી અને આજના સમયમાં પણ ઘણા જરૂરી કૌશલ્ય છે જે આપણે આમ શીખવા જોઈએ ઘણા લોકો આવેને આમ સ્ટેજ ફિયર હોતો હોય છે સ્ટેજ ઉપર જાય એટલે કઈ બોલી જ નહી શક એટલે એની માટે કોમ્યુનિકેશન સ્કીલ્સ પછી ટાઈમ મેનેજમેન્ટ લીડરશીપ પછી ટીમવર્ક પછી પ્રોબ્લેમ સોલ્વિંગ કોમ્પ્યુટર સ્કીલ્સ પબ્લિક સ્પીકિંગ ઇંગ્લિશ કોમ્યુનિકેશન્સ એ આઈ ડિજિટલ સ્કિલ્સ એટલે આ બધું ન જો સમયસર તમે શીખતા રહો તો એ પણ તમારા માટે સારું છે અને તમને જો કોઈ જે હોય એ પણ તમને ગમી જતું હોય છે કોઈ
હા એટલે જુવા ને અમુક કામ કેવું હોય કે તમને ના આવડે ને ધારો કે મેચ છે તો તમને જ્યાં સુધી આવડતું એટલે શરૂઆતમાં તમને અઘરું લાગે કે ભાઈ મને મારાથી નહી નઈ થતુ નઈ થતુ પણ જયારે તમે બેઝિકથી ધીરે ધીરે કરશો ને? અને જયારે તમને થોડુંક ફાવશે ને એટલે તમને એમાં રસ જાગશે. તો તમને જે નહીં ફાવતું એમાં બી તમને રસ જાગેને તમે- - કામ સારી રીતે કરો અને ભલે ને પછી અ- - ટાઈ જાય તમે સારું એવું કરો અને પછી- - હાર્ડ ન્યુમેરિકલ્સ હોય તો તમે એ બી ઈઝીલી સોલ્વ કરી શકો. કેમકે તમે રસ્થી ભણ્યા ને બધું કર્યું? તમને રસ જાગ્યો સારી રીતે કર્યું હતું. એટલે એવી વાત છે કે ભાઈ તમને ના આવડતું હોય તો બી તમે રસથી કરો. તો તમને ગમી જાય વસ્તુ- -
હા એ તો સાચી વાત છે. અને- - મોબાઈલ મોબાઈલ નો પણ ઘણો ઉપયોગ થતો હોય છે કે આપણે કંઈક નવું શીખવું હોય- - કોઈક આપણો જે શોખ છે એમાં કઈક વધારાનું કરવું હોય તો એ મ દુઃખ થતું હોય છે. થતો હોય છે.
હા એટલે ફ્રી ટાઈમમાં તમે ગમે તે નવી સ્કીલ શીખી શકો એવી વાત- - થાય એમાં- -
હા એ તો સાચી વાત કીધી વાંધો નહી સારું સારું ચલો- -
ચલો અ- -
હા આવજો- -